હેલો કેમ છો
હ મજામાં તમે કેમ છો
બસ ચાલે છે જીવન હવે
એવુ
આમ તો હા હા હાલ તો આમ ખરીદીને એવું કરતા છીએ કેમ કે હવે તો આમ ગણેશ ચતુર્થી ગણેશ ચત ચતુર્થી આવશે અને નવરાત્રી ની તૈયારી કરવા લાગવાનુંને કેમ કે કેવું થાય છે કે ગણેશ ચતુર્થી આવે છે ને ચાલુ થશે એટલે સમય જ નથ નથી રહેતો ખરીદી કરવાનો કેમ કે સળંગ જ ધાર્મિક પ્રસંગો આમ ચાલુ થઈ જાય છે આપણે
હા સાચી વાત છે હવે ગણેશ ચતુર્થી તમે કીધું એમ પછી નવરાત્રી અને પછી દિવાળી ને બધું ચાલુ જ રહેશે હવે ધાર્મિક પ્રસંગો
હા એક પછી એક આમ ધાર્મિક પ્રસંગ ચાલુ ચાલુ જ રહેશે અને એમ પણ આમ ધાર્મિક પ્રસંગો આપણા જીવનમાં આનંદ અને ભક્તિ અને સાંસ્કૃતિક મૂલ્યોનું આમ મહત્વ લઈને આવતા હોય છે
સાચી વાત છે
હા અને આવા પ્રસંગો લોકોમાં એકતા ભાઈચારો અને આધ્યાત્મિક ભાવનાનો વિકાસ કરે છે
સાચી વાત છે અને આ નાના બાળકોને આ બધું જોઈને આપણા ધાર્મિક પ્રસંગો વિશે ઘણું બધું શીખવા મળે છે અને આધ્યાત્મિક વસ્તુઓ એ લોકો અપનાવે છે પોતાના જીવનમાં
હા અને ભારતમાં તો કેવું વિવિધ ધર્મના લોકો પોતાના ધાર્મિક પ્રસંગો ઉત્સાહપૂર્વક ઉજવે છે
હા
જેમ કે કાલે જ લઈ લો ને મોહરમ નો તહેવાર આવે તો એમ મુસલમાનો માટે આ ધાર્મિક પ્રસંગ તરીકે ગણી શકાય હા કેમ કે હા એ લોકો માટે ઘણું મહત્વનો પ્રસંગ છે અને આપડે જોુવઓ તો આમ હિન્દુ ધર્મમાં પણ કેવું આમ દિવાળી લઈ લો નવરાત્રી લઈ લો જન્માષ્ટમી અને હોળી જેવા આમ પ્રસંગો જોવામાં આવતા હોય છે
હા
હા
અને આ બધા પ્રસંગો આપ આપણને આપણી જે ડેલી લાાઈફ હોય છે એમાંથી થોડો બ્રેક પણ આપે છે અને આપ આપણું ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહેહી છે થોડો ચેન્જ આવે છે આપણા રોજને જે દિન જર્યા છે એમાં
કોઈ પણ જાતનું આમ સ્ટ્રેસ હોય આપણા માટેથે તો પણ આવા તહેવારો આપણેે ઉજવવા જઈએ તો ઘણું બધું આમ ઓછું થઇ જતું હોય છે
હ તો તો સાચી વાત છે
હા અને આ પ્રસંગો તો કેવમ આનંદ ભક્તિ અને સામાજિક એકતા નો સંદેશ આપતા હોય છે હ
હા.
ધાર્મિક પ્રસંગો આમ દરમિયાન લોકો મંદિરો છે મસ્જિદો છે અને ચર્ચ ખર્ચ લઈ લો ગુરદ્વારાઓમાં જઈને આમ પ્રાર્થના કરે છે ભગવાનને હા. પછા લોકો આમ દાન સેવા
હા અને એ જ બહાને લોકો ભેગા પણ થાય છે એકબીજાને ને મળે છે વાતો કરે છે.
હા અને આવા પ્રસંગે તો આમ લોકો દાન સેવા અને પરોપકારના કાર્યો પણ ઘણા કરતા હોય છે.
હા.
અને આવા પ્રસંગો તો આપણને આમ સદાચાર પ્રેમ અને માનવતાના મૂલ્યો શીખવતા હોય છે.
ખૂબ જ જરૂરી છે ધાર્મિક પ્રસંગો આ માનવતાના મૂલ્યોને એવું શીખવવા માટ
હા અને અમુક સમયે તો જયારે બે પરિવાર વચવચ્ચે આમ કોઈ પણ પ્રકારના ઝઘડા ચાલતા હોય. કા તો કોઈ એક પરિવાર ના બોલતું હોય બીજા પરિવાર સાથે- તો કેવું કે જો એક જ પરિવારમાં એ લોકો રહેતા હોય ને તો આવા ધાર્મિક પ્રસંગ કોઈ પણ પ્રકાર ન પ્રસંગ આવે તો બધા આમ ભેગા મળીને કરે ને ત્યારે બંને વચ્ચેની જે અણમન હોય ને એ પણ એ લોકો આમ ભૂલી જતા હોય છે ને એક સાથે રેવા લાગતા. તા હોય છે.
સાચી વાત છે. કો ધાર્મિક પ્રસંગો આવી રીતે બહુ મોટો ફાળો ભજવે છે સંબંધોનેન એકબીજા ને નજીક રાખવામાં
હા અને સંબંધો જાળવી રાખવામાં તો ઘણો જ મોટો
સાચી વાત છે.
આ એક આમ ધાર્મિક પ્રસંગો જ હોય છે. જ્યા આમ ધારો ને જુઓ કે ગામડામાંથી બાર જયારે કોઈ માણસ રહેતું હોય. અને એમના કોક પ્રસંગ આવે પોતાના ગામમાં ત્યારે કેવું કે બધું આમ કામકાજ છોડીને પોતાના ગામ તરફ ફડતો હોય છે કે પ્રસંગ ઉજવવા માટે.
હા.
અને એ ટાઈમે જયારે આમ પોતાના જૂના જે પરિવારજનો હોય. એમને મળતો હોય છે ત્યારે ઘણો જ ખુશ થતો હોય છે.
સાચી વાત છે જે લોકો પોતાના નોકરી માટે તેમના માટે તે પોતાનું શહેર છોડીને કે ગામ છોડીને આવ્યા હોય છે લોકો પાછા તહેવાર મના વા માટે પોતાના ગામડામાં પાછા જાય છે તહેવાર મનાવે છે.
હા. અને પાછું કેવું કે ધાર્મિક પ્રસંગો માત્ર ખાલી મનોરંજન માટે જ નથી હોતા. પરંતુ તેઓ આપણા આમ સાંસ્કૃતિક વારસાને પણ આમ જીવંત રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે.
હા ખૂબ જ જરૂરી છે કે આપણે સાંસ્કૃતિક જે કંઈ ભૂમિકાઓ છે એ જળવાયેલી રહે.
હા અને આપડે તો આમ ઘણા જ ધાર્મિક પ્રસંગો હિન્ંદુઓમાં ઉજવવામાં આવે છે જેમ કે હોળી લઈ લો હમણાં આવશે વટ સાવિત્રી પછી કડવા ચોથ લઈ લો શીિતરાા સાતમ લઈ લો આવામ દરેક ધાર્મિક પ્રસંગો છે અને એ ધાર્મિક પ્રસંગો પાછળ પણ એક આમ એક ધાર્મિક કથા જોડાયેલી હોય છે
સાચી વાત છે
કે હોળીનુંું લઈ લો તો હોળીમાં આપડે પ્રહલાદ ને લઈને એક કથા જોડાયેલી છે
હા
હ હા પછી શીતળા સાતકમાં શીતળા માતા ને લઈને એક કથા જોડાયેલી છે
હા
હા
લોકો વાંચતા હોય છે શીતળા સાતમ અને હોળ પર આ બધી કથાઓ અને બીજી જેને પણ સંભળાવતા હોય છે એ બધી કથાઓ જેથી આ બધી કથાઓ સાંભળી લોકોને જાણવા મળે આપણા તહેવારોનું મહત્ત્વ શું છે અને કેમ આપડે તહેવા ધાર્મિક પ્રસંગોને ઉજવીએ છે
હા સાચી વાત છે અને ધાર્મિક પ્રસંગો તો આમ પરિવાર અને સમાજના લોકોને એક સાથે સાથેથે લાવે છે અને પરસ્પર આમ પ્રેમ વધારવામાં ઘણી મદદરૂપ થાય છે છે
સાચી વાત છે
હા અને આમ જોઈએ તો આજના આધુનિક યુગમાં પણ શાળાઓના સામાજિક વિજ્ઞ જે વિષય છે એમાં પણ આમ ધાર્મિક પ્રસંગોનું મહત્વ એ ભણવામાં આવે છે કેમ કે એ વસ્તુ કેવી કે આવનારી આપડી જે જનરેશન છે જે પેઢી છે એ એના વિશે જાણી શકે એ એને એ પણ એની આગલી પેઢી છે એને જણાવી શકે કે આપણા દેશમાં કયા પ્રકારના તહેવારો ઉજવાય છે સુું આપણેે એ તહેવારોમાં કરીએ છીએ અને એની પાછળ જે કથા છે એનું પણ સંભળાવી શકી એમને
એનું મહત્ત્વ સમજાવી શકે આપણા મમ્મી પપ્પાની જે પેઢી છે એ લોકો તો ખૂબ જ સારી રીતે આ જે બધા પ્રસંગો છે એ એ ઉજવે છે બટ હવે આપણી જે પેઢી છે એમાં ધીમે ધીમે આ પ્રસંગોનું મહત્ત્વ જ ઓછું થતું જાય છે લોકો ઓછું સમજાય છે તો આ ધાર્મિક પ્રસંગોમાં આપણે આપણે લોકો જેટલા ભેગા થઈએ એટલું જ મહત્ત્વ એનો આપણે પ્રસાર કરી શકીએ લોકોને સમજાવીશ
હા સાચી વાત છે એટલે આમ ધાર્મિક પ્રસંગો આપણા જીવનમાં આમ આનંદ અને શાંતિ અને આધ્યા આધ્યાત્મિકતા લઈને આવે છે અને તેથી આપણે તેને શ્રદ્ધા અને ઉત્સાહ દૂધ સાથે ઉજવવામાં આવે તો એ સારું રહે
હા સાચી વાત છે
હા આપડે જોવું ને કે હાલ તો આમ શાળા અને કોલેજોમાં પણ આવા તહેવારો ઉજવવામાં આવતા હોય છે
હા એ ખૂબ જ સારી વસ્તુ છે કે શાળાઓમાં અને કોલેજોમાં પણ પ્રસંગો રાખવામાં આવે છે ઉજવવામાં આવે છે ઉત્સાહપૂર્વક
હા આપડ જોુઓ કે હા બાળકો જાણી શકે
હા
હા અને હમણાં જોુવ ને ગણેશ ચતુર્થી આવશે એટલે આમ ગણી ધૂમધામથી એને મનાવવામાં આવે ગણપતિજી ની પૂજા કરવામાં આવશે હા
ઘણી બધી કોલેજોમાં અને સ્કૂલોમાં ગણપતિ દાદાની મૂર્તિ પણ માટીમાંથી બનાવતા શીખ શીખવવામાં આવે છે
હા અને એ ટાઈમે કેવું થાય કે ધારો કે કોઈ ક્લાસ વચ્ચે એટલી બધી અનબન છે પણ જો એ ટાઈમે આમ ભેગા મળીને કામ કરે કા તો ડેકોરેશન કરે ને ત્યારે એ લોકોની અનબને એ દૂર થતી થઈ જાય છે
હા અને બધા ભેગા મળીને કામ કરે છે બધા મન ભેગ ભૂલી જાય છે
હા અને નવરાત્ર્રીમાં પણ કેવી આમ માતાજીની ભક્તિ કરતા હોય છે લોકો
માતાજીની ભક્તિ કરતા હોય છે અને બધા જોડે રાસ ર્રમતા હોય છે
હા અને એમની પૂજા અને આ આરાધના અને અર્ચના કરતા હોય છે
હા સાચી વાત છે
એટલે આણા એક ધારિક પ્રસંગોમાં એક સારી બાબત છે
કે તમે આમ ઘણા બધા લોકોને એક સાથે લાવી શકતા હોવ છો અને બને એટલા આમ ધાર્મિક પ્રસંગો આપણેે ઉજવીએ તો એ એક સારું રે
સાચી વાત છે અને લોકોમાં એનું મહત્ત્વ લોકોને ને સમ જાણવા મળે તેનું શું મહત્ત્વ છે
હા વાંધો નઈિ સારું સરું મારે લેટ થાય છે હવે પેકિંગ કરવા બેસુ
હા હા સારું કરો પેકિંગ
હા
હા ચાલો